હલો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો તમે
જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં છો તમે કેમ છો હમણાં
હાલમાં તો મજામાં જ છે અને હાલમાં શું છે ચોમાસાની ઋતુ આવી રહી છે એટલે અમે જે ટર અને ભાત રોપએ છે તેની તૈયારી કરી રહ્યા છે તમે કેમ છો તમારી ઘરે હમણા શું કરી્યા છ છે ચોમાસાની ઋતુ આવી રહી છે તો તમે પણ સાફ સફાઈને એવુ ઘરે કરી રહ્યા હશો ને
હા યાર હમણાં તો તમે જાણો છો કે આપણા ગામડામાં તો મોસ્ટલી ચોમાસાના સિઝનમાં ડાંગર એટલે કે પાક રોપવામાં આવે છે અને અમારા ઘ જે બધા ખેતરો છે તે પણ સાફ સફય એટલે મા સાફ કરવા માંડી રહ્યા છે અને ખૂબ સાફ પણ થઈ ગયા છે અને આ બધા તારુ લખવાનો પણ વિચાર થઈ રહ્યો છે પરંતુ વરસાદ ક્યારે આવશે એ મારે તો જોવું છે કારણ કે તમે જાણો છો કે વરસાદ આવે તો હમણાં તો આજકાલના હણાં જે હમણાં વાતાવરણ જે ચાલી રહ્યું તેમ તો પવવાન ખૂબ વધી રહ્યું છે અને જેમ બધાં જે વાદળો આવી રહ્યા છે વરસાદમાં તે બધા ખેંચી જાય છે જેને લીધે વરસાદ અસર પવા ખૂબ આગળ લંબાઈ ગય એવું લાગે છે કારણ કે આ સિઝનમાં તો આપણા ગામડાઓમાં તો વસર પડવાનો ટાઈમ થઈ જાય છે અને પાંચ બે ત્રણ વાર તો વરસર પડી જાય છે અને ગામના અમુક લોકો તો તરો પણ નાખી આવે છે અને યોગ્ય રીતે ખેડા આવે છે બધા ખારો ખેતરો પણ અને યોગ્ય રીતે જે બિયારણ છે નાખવાનું પણ નાખી આવે છે હવે એ પણ બધા લોકો તો હમણાં તોવે એ પણ નથી જોવા મળ્યું કે બધા લોકો આવું નાખી દીધું કારણ કે આમાં જે ગામડામાં ર છે બધા લોકો ખેડૂતો વાચત કરીને પછી નાખીએ બધાંગ બિયારણો હોય છે એટલે કે તો બધા લોકોએ વિચાર કર્યો છે કે ભારત રોપે કે નહી રોપ એ જે ચાલી રહ્યું છે તમારું કેમ ચાલી રહ્યું છે હમણાં તમારા ગામડામાંમાં શું વિચાર કરી રહ્યો છે બધા લોકો વરસાદ વિશે
હા એમ તો જોવા જઈએ તો વરસાદ વિશે તો આમ તો વાતચીત ચાલી રહી છે અને વરસાદ પણ આ વર્ષે તો લેટ જ આવશે એવું લાગી રહ્યું છે એટલે કે વરસાદ પડવામાં પણ મોડું થશે એવું લાગી રહ્યું છે કારણ કે જૂન મહિનો અડધો પતી ગયો છે પરંતુ વરસાદ હજુ આવી આવી રહ્યો નથી એક તો આ વખતે કેરી પણ હશી હતી અને વરસાદ પણ નહી આવે એટલે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે કારણ કે દર વર્ષથી શું હોય છે કે અમારી કેરી નો પાક સારો એવો હોય છે અને પાડતા પાડતા અમારે ઘણો સમય પસાર થઈ જાય છે તો અમને વરસાદ આવી તેની બીક હોય છે કે વરસાદ આવશે તો અમારો કેરી નો પાક છે તે નાશ નાશ પામશે અને અમારે જે પ્રોબ્લેમ છે ઘણા બધા તે પણ સોલ્વ થશે નહી પરંતુ હાલમાં જોવા જઈએ તો વરસાદ પણ પડ્યો નથી એના કારણે પણ અમને નુકસાન તો નથી થયું પરંતુ હાલમાં એવું લાગી રહ્યું છે કે આ વર્ષે જો અમારી કેરી સારી આવી હતી હશે તો અમને સારા એવો પાકમાં પૈસા મળતી કારણ કે આ વખતે શું થયું કે અમે બધી જ કરીમાં જે બેગ હોય છે તે પહેરાવી હતી જેના કારણે કેરી સરસ લાગે પણ સરસ છે અને દેખામાં પણ સરસ રહે છે એટલે લોકો જે આ બેગ વગરની કેરી હોય તેના કરતા જે બેગ વાળી કેરી હોય છે તેનું લેવાનું વધારે પ્રેફર કરે છે અને એવું નથી અમને ભાવો પણ મળ્યા છે પરંતુ અમારે ત્યાં શું છે કે ચોરીના પણ કેસ બન્યા છે અને અમે પોલીસ સ્ટેશન પણ ગયા હતા કેસ પણ કર્યા હતો અને પોલીસ સ જે પોલીસ વાળા હોલ્ડર હતા તે લોકો જાણતા પણ હતા અમે જે નંબર પ્લેટ બતાવી હતી તેમને એ લોકો ઓળખતા પણ હતા પરંતુ અને પછીથી કોઈ રિસ્પોન્સ નહી મળી એ લોકો ન કે એ લોકો કડક કાયદા પગલા ઉઠાવ્યા કે પછી કઈ પણ ફોન અમે ફોન પર કરવા ટ્રાય કરીએ કોલ પરંતુ એ લોકો કોલ પર નહી ઉપાડ્યા એટલે અમે પછી એ કેસ જવા દીધો કારણ કે અમારથી પણ એકવાર કેસ થઈ ગયા પછી કંઈ થઈ નહી શકે અને કેરીનો ભાવમાં શું હતું કે આ ડસરીનો ભાવ સારો એવો હતો કે કેસરનો ભાવ પણ પહેલા થોડો ઘણો હતો પરંતુ વચ્ચે એટલો બધો ડાઉન થઈ ગયો હતું કારણ કે જે ઘણા બધા દેશોમાં યોુદ્ધો થઈ રહ્યા છે તેના કારણે ઘણું બધું નુકસાન થયું છે એટલે પછી છેલ્લે છેલ્લે ભાવ રહ્યો પરંતુ પછી તો કેરી શું છે કે અમારી પાસે બચી ઘણી બધી બચી નહીં કારણ કે જે વરસાદ હોય છે તેની રાહ નહીં જોવાય કારણ કે વરસાદ કોઈ વાર ઘણો બધો આવી શકે છે અને કેરીનો પાક પણ કેરી પણ પાકી જાય છે એટલે તે ખરી પડે છે એટલે અમારે કેરીના પાકમાં પણ નુકસાન થીયુ પરંતુ હાલમાં શું છે વરસાદ આવી રહ્યો છે અને જે વરસાદ આવશે તો અમે જે તરુ રોપ્યે છે તે પણ સારું એવું થાય તેવુ અમે આશા રાખી રહ્યા છે તમારે શું છે તમે વરસાદમાં શું કરવા માંગો છો અને ખેતી તો કરતાય હશો સાથે કશે ફરવા ને એવું જવાનો પણ પ્લેન હશે ને વરસાદ ઋતુમાં
હા વરસાદની ઋતુ માટ હવે ફરવા જવાનો પ્લાન તો બનાવી રહ્યો છે પરંતુ હવે વરસાદ ક્યારે પડશે તેની રાહ જોઈ રહ્યો છુ કારણ કે તમે જાણો છો કે વરસાદની ઋતુમાં આપણે આવા ઈકો જેમકે હિલ સ્ટેશનમાં સાપુતળા છે પછી આવા મોટી કરવડ છે એવા જગ્યા જઈએ તો આપણા માઇન્ડ ફ્રેશ થઈ જાય છે અને બધા આપડા ફ્રેન્ડ લોક સર્કલ સાથે જઈએ તો મજા અલગ જ હોય છે અને ત્યાં જવાની તો ત્યાં હવા એટલી સરસ આવે છે વ્યુ કેટલું મસ્ત હોય છે અને બધા લોકો સર આપડે જે ફ્રેન્ડ સાથે જઈએ ત્યારે વાતચીત પણ અલગ જ પ્રકારની હોય છે ત્યારે મ મજા તો અલગ નેક્સ્ટ લેવલ દેય છે થઈ જાય છે એટલે મારો તો વિચાર તો એ જ છે ને મારા ફ્રેન્ડ લોકોને પણ કીધું અને તમને પણ કવ છું કે અવે આપડે પણ જઈએ અને વિચાર કરીએ કે અવે ઇકો જે પ્રવાસે બધા ઘણા બધા લોકો જાય છે જેમ કે હે હરિહર ફોર્ટ છે પછી હરીસ ચંદ્રગઢ છે એવા ઘણા બધા આવા મોટા મોટા પેલો ઇકો પેલા રોપ વાળા છે સ્થળ ત્યાં હવે જવાનો વિચાર કરી રહ્યો છું પરંતુ ત્યાં વરસાદની ઋટુમાં બહુ વરસાદો પડે ત્યાં જવાની આપણને બીક પણ લાગે છે કારણ કે ટ્રેકિંગ કરવું ખૂબ મુશ્કેલ પડી જાય છે અને પછી થી આવા મોટા મોટા પેલુ બહોય છે જેના કારણે ખીણ હોય બધા પછી લિપ્સી ગયા પગ આપણા તો પછી ગંભીર અકસ્માત પણ થઈ જાય છે એટલે કે મેં આવા સ્થળે તો જવાનું નકારુ છુ અને એ જવું જ જોઈએ આપલે જવું જ જોઈએ પરંતુ આવા જે સેફલી યોગ્ય જે વાતાવરણ હોય ત્યારે જવું જ જોઈએ કાર કે ત્યાં આ વરસાદ પડવાથી ઘણી બધી લીલબાજી જાય છે અને પછી આપણા આપણા બૂટ પણ એમ અ ગ્રીફવાળા હોય છે પરંતુ ત્યાં સ સરકી પણ જાય છે એટલે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને બીજું જો ચોમાસાની સિઝનમાં આપણે આવા હિલ સ્ટેશન પર જઈએ સાપુતારા જેવું છે ત્યાં જોવા લાયક બધું સ્થળ મલી જાય છે અને ત્યાં આમ તો તમે જાણો છો કે વાતાવરણ પણ એટલું સારું હોય છે અને ત્યાં બધા લોકો નાઈટ પણ રોકાય છે અને ત્યાં બધી એવી ઘણી બધી સસ એટલે કે વ્યવસ્થા પણ છે કે ત્યાં રોકાવા માટે અને એકદમ નેક્સ્ટ લેવલ પણ મેં જોય છે કે હમણા જ મેં પાંચ છો દિવસ પહેલા ગયો હતો અને ત્યાંનું વાતાવરણ ત્યાં જોયું તો એકદમ ઠંડક ભય અને ખૂબ મજા આવી જાય તેવું વાતાવરણ હતું અને ત્યાં જઈને બધા અમારા પરિવાર સાથે જ મેં ગયો હતો અને મજા કરી અને પાછા અમે તરીયુ રોકાયા નથી ને ત્યા જઈને પાછા રિટર્ન આવી ગયેલા અને ત્યાં અમે ચોકલેટ એ ઘણી બધી ત્યાં ચોકલેટની દુકાનો પણ હોય છે અને ત્યાંની ચોકલેટ તો ખૂબ ફેમસ એવી જાણીતી જ કારણ કે સાપુતારની જે ચોકલેટ હોય છે તે બધા લોકો ખૂબ ખાય છે અને ખૂબ પ્રસિદ્ધ પણ છે અને ત્યાંથી બધા લોકો ખૂબ લઈ જાય છે. શું હમણે તમે શું વિચારી કરી રહ્યા છો એટલે ચોમાસાની સિઝન આવી રહી છે તેમાં તમે કશે કોઈ ફરવાજવાનો પ્લાન કરી રહ્યો છો.
હા એમ તો જોવા જઈએ તો જે ચોમાસાની ઋતુ આવી રહી છે એમાં અમે ઘણી બધી જગ્યાએ ફરવા જઈએ એવું નક્કી કર્યું છે અને મહારાષ્ટ્રમાં તો અમે જોવા જઈએ તો ઘણી બધી લોકેશન જોઈ કાધી છે પરંતુ જે મેઘાલય છે સિક્કિમ છે કેરળ છે એ બધી જગ્યા જોવાનું એકસ પલોર કરવાનું બાકી છે તો હું એવું વિચારી રહ્યો છુ કે ચોમાસાની ઋતુ છે તો એ બધી જગ્યા જાઉં કારણ કે ત્યાં જે વાતાવરણ સર્જાય છે તે ખૂબ જ આમ દિલને પસંદ કરી જાય તેવું હોય છે અને આપણને પણ ખૂબ જ ગમે છે ને ખાસ કરીને નાના બાળકોને પણ હું લઈ જઈશ ત્યાં ફરવા માટે કારણ કે એ લોકો પણ જે કુદરતી નેચર જોશે તો એ લોકમાં પણ થોડું ઘણુ સમજ પડશે અને હું સમજાવા પણ કે આપણે ગમે ત્યા આમ કચરો ફેંકશું તો આવુ નેચર આપણને આપણે ઘર બાાજુ પણ જોવા નહીં મળશે તો એ લોકોને પણ એવું થશે કે હા આ તો સાચી વાત છે કારણ કે આપ આપણે પણ નેચર ખિલાફ નહી જોવું જોઈએ કારણ કે કુદરત સામે કોઈ આજે જીતી શક્યું નથી એટલે આપડે પણ નેચર ખિલાફ નહી જોવું જોઈએ અને હાલમાં તો મારી પાસે ઘણા બધા ઘરે જ કામ છે જેમ કે તરુ રોપવાનું છે તો હાલમાં તો મારે ટ્રેક્ટર લઈને વાડીએ જવું પડવાનું છે તો હું ત્યાં જાઉં અને કામ કરું એવું તો થઈ રહ્યું છે અને હાલમાં તો પાણીની સુવિધા પણ અમારે રાખવા પડવાની છે કારણ કે ચોમાસાની ઋતુ લંબાઈ તેવુ અ ન્યુઝ ચેનલ પર પછી જે આ બધી ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે યુટ્યુબ છે એના માધ્યમ દ્વારા અમને જાણવા મળી રહ્યું છે અને એમ તો ખબર પડી જાય છે વરસાદ ક્યારે આવશે તે હિસાબે અમે પાક ઉત્પાદન કરી શકીએ છે પરંતુ જોઈએ તેટલો સમય આ વખતે વરસાદ વધારે પડશે એવું લાગતું નથી કારણ કે જુનની જે આ અમ અર્ધો મહિનો ઉપર પતી ગયો છે તો પણ હજુ એક બે વરસાદ પણ આવ્યા નથી અને વરસાદ જો નહીં આવશે તો અમારી ખેતી કેમક થશે ઘણો બધો ટેન્શનમાં પણ મુકાઈ ગયા છે પરંતુ હવે જોઈએ કુદરત આપણે વરસાદને તો કુદરતી છે આપણે રીતે તો લાવી શક્તુ નથી એટલે અવે આપણે કઈ કાર્ય કરી શક્તા નથી કારણ કે વરસાદ ઋતુ મને એમ તો એવી રીતના પણ ગમે છે કે ફરવા જવાનું હોય છે અને એમ પણ વરસાદ ઋતુમાં શું હોય છે કોઈ વાર આમ એના આડ ઇફેક્ટ પણ છે જેમ કે વરસાદ ઋતુમાં કોઈ વાર શું છે કે લાઈટ અમારા ગામડામાં જતી રહે છે અને બે ત્રણ દિવસ સુધી આવતી નથી કેટલીક વાર શું છે કે અમારા બાજુમાં વરસાદના કારણે જે પવન આવે છે તેના કારણે અમારા વૃક્ષો હોય છે તે પણ પડી ભાગે છે અને એના કારણે અમે ની તે જે વૃક્ષ નીચે જે શાકભાજી રોપેલી હોય છે તેનું પણ નુકસાન હોય છે કેટલીક વાર તો અમારા ઘરના આજુબાજુ જે વૃક્ષો છે તે પણ પડી ભાંગવાની સંભાવના રહેલી હોય છે જેના કારણે અમને ઘણું બધું નુકસાન સહન પણ કરવું પડે છે એટલે વરસાદ ઋતુ નો ફાયદા તો છે પણ એની સાથે એને ગેરફાયદા પણ છે. એટલે અમારે બધું ચેતવણી રાખવી પડે છે પછી ગામડાઓમાં તો હાલમાં જોવા જઈએ તો ગેસની સુવિધા કે એવું કઈ સુવિધા ઉપલબ્ધ નથી એટલે અમારે તો વરસાદ ઋતુમાં જમવાનું બનાવા માટે અ પાક અમ પૂરતા લાકડા કે પછી જે છા છાણીઓ અમે છાણા કરે છે તે એમ પૂરતો સ્ટોક કરી રાખવા પડે છે ઘરે કારણ કે વરસાદ ઋતુમાં હુ છે બધા અમે વાડીએ જે અમારા લાકડા હોય છે તે બધા પલળી જવાનું ભય રહેલુ હોય છે અને એક વાર પલળી જાય તો પછી એનો ઉપયોગ કરવા માટે ઘણો સમય પસાર થ કરવો પડે છે પછી લાકડું સુકાઈ રહે છે. એટલે અમારે અગાઉથી સેની સુવિધા રાખવી પડે છે અને એમ તો જોવા જઈએ તો અમે તો સુવિધા દર વર્ષે કરી નાખીએ છીએ પરંતુ આ વર્ષે વરસાદ લંબાયો છે એટલે અમે લાકડાની સુવિધા હજુ કરી નથી ઘરે પરંતુ હવે અમે એવુ વિચાર કરીએ છે કે અમાર કોઈનું ટ્રેક્ટર નવરું હોય કારણ કે અમારું ટ્રેક્ટર તો બાર ગામ અમે મોકલેલું છે કામ માટે તો આજુ બાાજુ વાળા પરથી અમે ટેક્ટર માંગીને લાકડા ભરવા જવું પડશે કારણ કે વાડી ઘણી દૂર છે અને લાકડા પણ ઘણા સારા એવા છે એટલે અમારે થોડો ઘણો પ્રયત્ન કરવો પડવાના છે તમાર બાજુ કેમ છે જે વરસાદ આવશે તો તમે શું ફરવા જવાનું છે કે તમારી પાસે પણ એમ કશું કામ છે.
હા એજ છે જ કેની તમને કીધું કે ડાંગરનો પાક રોપવાનો અમે વિચાર કરી રહ્યા છે અને કામ ખુબ વધી રહ્યું છે અને ગામમાં તમે જાણો છો કે આપણે જેટલું વધારે આપણે ડાંગરમાં પાકમાં તમારે ઘણી બધી પદ્ધતિ હોય છે જેમ કે પેલા તો આપડે ખેતરો ખેળવા પડે છે પછી યોગ્ય પ્રકારની સાફ કરવું પડે છે ને ત્યાં પાણીની સુવિધા એટલે કે આપણે બરમા એટલે કે અમારે જે ખેતરમાં અમે ખેતી કરી ત્યાં તો બોર છે ને પાણીની સુવિધા મળી રહે છે પરંતુ અને પછી આમાં તરુ નાખવાનું હોય છે બધું કરવાનો ખર્ચ પછી પછી તમે જાણો છો કે બધું ઘણા બધા આગળ આગળ જતા બધી પદ્ધતિ હોય છે ડાંગરના પાક માટે એટલે કે કામ તો છે જ અને ઘર માટે તો આપણે કામ કરવું પડે છે કારણ કે ઘરનું કામ એ પહેલાં હોય છે. એટલે તો એ છે ને ફરવા જવાનો પ્લાન પણ બે ત્રણ દિવસ માટે બનાવવાનો વિચાર કરી રહ્યા છે અને ચોમાસાનું સિઝન તો હવે આવે અમે થોડાક દિવસમાં આવશે એવું લાગે લાગી રહ્યું છે પરંતુ અવે જેટલું આપણે વાતાવરણ સારું છે તેટલું આપણા માટે સારું જ છે સારું તો ભાઈ મળીએ પાછા હોય તો આપણે જેમ કે ડાંગરનો પાક છે તેના વિશે પછી આપણે આગળ વાત વાતચીત કરીશું.
હા ચાલો મળશુ ત્યારે વાતચીત કરીશું.
હા